પુસ્તકોબ શોખ છે કારણ કે દરેક પુસ્તક માંથી નવી માહદી અને સુંદર જીવન મૂલ્યો શીખવા મળે છે.
મને પણ પુસ્તક વાંચવું ગમે છે. કે કારણ કે રસપ્રદ વાર્તાઓ મનને આનંદ આપતી હોય છે અને કલ્પના શક્તિ પણ વધારે છે
જયારે સમય મળે ને ત્યારે હું શાંતિપૂર્ણ જગ્યાએ બેસી ને વિવિધ વિષયોના પુસ્તકો ધ્યાનથી વાંચતી રહ્યું. છો.
હું ખાસ કરીને ઈતિહાસ અને પ્રેરણાત્મક પુસ્તકો વાંચ્યો છું કારણ કે તેમાંથી જીવન માટે માર્ગદર્શન મળે છે.
પુસ્તકો વાંચવાથી. બસ આ જ્ઞાન વધે છે. તેમજ વિચારોમાં પરિપક્તા આવે છે અને અભિવ્યક્ત કરવાની ક્ષમતા મજબૂત બને છે.
સાચી વાત છે પુસ્તકો આપણને શ્રેષ્ઠ મિત્ર બની શકે છે કારણ કે તે હંમેશા કઈક ઉપયોગી શીખવાડતું જ હોય છે.
વરસાદની મોસમ આવતા. તરે તરફ છવાઈ જાય છે ઠંડુ ભર્યું વાતાવરણ મને ખૂબ આનંદ અને તાજગી આપે છે.
દિવસોમાં બારી પાસે બેસીને કુદરતી સૌંદર્ય જોવાનું ગમે છે કારણ કે દ્રશ્ય ખુબ આકર્ષક લાગતા હોય છે. ઓ કે.
વરસાદના પાણીથી વૃક્ષો અને છોડ વધુ લીલાચામ બને છે તેમજ ખેડૂતોના ખેતરોમાં નવી. આશા અનેને ખુશી આવે છે.
બાળકો વરસાદમાં રમવાની મજા માને છે અને કાગળની હોડીઓ ટળાવતા હસતા રમતા સુંદર યાર્ડો બનાવતા હોય છે.
જોકે વધારે વરસાદ પડવાથી. કેટલી. જગ્યા એ પાણી ભરાઈ જાય છે. તે તે સાવચેતી રાખવી અને સુરક્ષા ન ધ્યાન પણ રાખવું ખૂબ જ જરૂરી છે.
હા વરસાદની મોસમ કુદરતની સુંદર ભેદ છે જે જીવનમાં નવી ઉર્જા ભરતી હોય છે અને સૌને પ્રસન્ન બનાવે છે.
વરસાદ દરમિયાન ગવામ નાસ્તો અને સુગંધિત પાણીનો આનંદ લેતા. પરિવાર સાથે પસાર. કરેલી પોરો ખુબ જ યાાગદાર બની જાય છે.
હા મારા ગામમાં વરસાદ શરુ થતા નદીઓ અને તળવો પાણીથી ભરાઈ જ જાય છે જેના કારણે કુજરતી સૌંદર્ય વધી જાય છે.
વરસાદી દિવસોમાં વૃક્ષીઓ વૃક્ષોની ધર. પ્રયો. પર આશરો લેતા જોવા મળે. અને તેમને ચકાત મન મૂકી લે છે. હ
ખેડૂતો સમયસર વરસાદ પડવાથી ખુશ થઈ જતા હોય છે કારણ કે પાકની સારી વૃદ્ધિ માટે પૂરતું પાણી મળવું જરૂરી હોય છે.
ક્યારેક આકાશમાંને ખાધું વેઘ દ્રશ્ય ખુબ સુંદર લાગે. છે. અને તેના રંગો તેમના મનમાં આનંદ જનાવે છે.
વાત કરીએ તો વિવિધ પ્રદેશોમાં તેની અસર અને લોકોની જીવનશૈલી માં થતા ફેરફારો પણ રસપ્રદ હોય છે.
વિવિધ. પ્રણય સોમા. વર્ષા ન પ્રમાણ અલગ હોય છે. તેથી લોકો પોતાની જત. મુજબ. ખેતી અને દૈનિક આયોજન કરતા હોય છે.
કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ પડવાથી પાણી બચાવવાની જરૂરિયાત વધે છે. અને લોકો અનેક. પાયો અપનાવતા હોય જ છે.
પાણી ના યોગ્ય કરવાથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ ઘટાડી શકાય છે અને કુદરતી સંસાધનો ન સંરક્ષણ પણ સારી રીતે થાય છે
શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને પાણી બચાવવાનું મહત્વ સમજાવવામાં આવતું જ હોય છે જેદી જેઓનાંદ પથીિત સારી તેવ વિકસાવી શકે છે
વરસાદી દિવસોમાં ગામડાના રસ્તાઓ અને આસપાસના દશ્યો ખુબ મનમોહક હોય છે જે પ્રવાસીઓને પણ આકર્ષી લે છે
હા કુદરત અને પર્યાવરણની વાત નીકળી છે તો વૃક્ષારોપણના મહત્વ વિશે પણ ઘણા રસપ્રદ વિચારો છે જે ચર્ચા કરવા જેવા છે
ચોક્કસ વૃક્ષ રોપણ વાત કરીને તો દરેક વ્યક્તિ એ દર વર્ષે ઓછામાં ઓછું એક વૃષ વાવીને તેને નિયમિત સમ રાખવી જરૂરી હોય છે આ
વૃક્ષો આપણને શુદ્ધ હવા આપે છે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વનું યોગદાન આપીને જીવન વધુ સુખદ બનાવતું હોય છે
શહેરોમાં વધતા પ્રદુષણને ઘતરામાંથી રસ્તાઓ અને જાહેર ની આસપાસ વધારે પ્રમાણમાં વૃક્ષો વાવા જરૂરી બને છે
ગામડામાં લોકો વૃક્ષોની છાયામાં બેસીને આરામ કરતા હોય છે અને કુદરતી નજીક રહીને શાંતિ નો અનુભવ પણ કરતા હોય છે
પર આપતા વૃક્ષો, માધા પરિવાર માટે જ નહી. બંધુ લોકોના પોષણ, અને સ્સ્થ માટે તે પણ ખૂબ ઉપયોગી બને છે.
ભોની વાત પછી, મને પક્ષીઓના જીવન અને તેમની રસભર આદતો વિશે પણ જાણવા ઉત્સુકતા થાય છે.
પક્ષીઓનું જીવન ખરેખર અદભુત છે, કારણ કે તેઓ આકાશમાં મુક્તપાને ઓડતા વિવિધ સ્તરણે જોઈને પોતાનું જીવન પ્રસાર કરે છે.
મને વહેલી સવારે પક્ષીઓને મધુર કલક સાભળવાનો, ખૂબ જ ગમે છે, કારણ કે તે મનમાં શાંતિ, અને આનંદ જગાવતા હોય છે તમને ગમે છે?
ચોક્કસ ગમવાનું છે ને. કેટલાક વર્ષો લાંબા તેની મુસાફરી કરીને, ઋતુ અનુસાર નવા વિસ્તારોમાં રહેવા જાય છે.
હા પક્ષીઓ પોતાના મારા ખુબ કાળજીપૂર્વક બનાવતા હોય છે. અને બચ્ચાઓને સુરક્ષ શે માટે સતત પ્રયત્ન કરતા જોવા મળતા હોય છે.
જો પરસ ફસ ને સુરક્ષિત રહે ને તો પક્ષીઓની સંખ્યા જરવાય તેહ રહશે. અને કુદરતી સંતુલન મજબૂત બની શકે છે.
હા, પક્ષીઓની વાત સાંભળી ને હવે મને જંગલોના મહત્વ અને ત્યાં રહેનારા વિવિધ પ્રાણીઓના જીવન વિશે વધુ જાણવાનું છે.
હા, જંગલો પૃથ્વી નો અમૂલ્ય ખજાના સામાન છે. કારણ કે તા અસંખ્ય પ્રાણીઓ અને વનસ્પતિને સુરક્ષિત રહેતા પ્રાપ્ત તો થાય છે.
જંગલોમાં રહેનારા પ્રાણીઓ કુદરતી ખોરાકને સફળ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાતા હોય છે. અને પર્યાવરણને સંતુલન રાખતા હોય છે.
ઘણા લોકો જંગલ સફારી દરમિયાન પ્રાણીઓને તેમના ગોદા ત્રી તારમાં જોઈ ને ગુજરાતી વિશાળતા અને સુંદરતા નો અનુ ભોપન કરે છે.
હા જંગલો વરસાદ લાવવામાં પણ મદદરૂપ કરતા હોય છે. તે જે વૃક્ષોનું સંરક્ષણ અને નવા વૃક્ષોનું વાવેતર ખુબ જ જરૂરી બનતું હોય છે.
હા. તો જંગલોનો ત અતિશય નુકસાન થાય ને! તો અનેક પ્રજાતિઓ માતે, જીવન મુસ્કેલ બની સકે છે અને પર્યાવરણ પર પણ અસર પડે છે.
પછી હવે સમુદ્રના રહસ્યો અરે, જ્યાં વસ્થા અદ ભૂત જીવસૃષ્ટિ વિશે વાત કરવી રસ પ્રદ રહેશે.
ચોક્કસ, સમુદ્ર દરમિયાન ડુનિયામાં સ સૌથી વિશાદ કુદરતી ખજાનો અમારો એક છે. જેમાં અસંખ્ય પ્રકૃતિ કની જીવ જીવન સૃષ્ટિ અને રહસ્યમાંય દ્રશ્યો સમાયેલા હોય છે
સમુદ્રની ઉડાઈમાં રહેનારા ઘણા જેવો વિશે હજુ સંપૂર્ણ માહિતી મળતી નથી. તે જે વૈજ્ઞાનિકો સતત સંશોધન કરતા રહેતા હોય છે.
રંગબેરંગી માછલીઓ અને અન્ય જર ચ પ્રાણીઓ
હા. સમુદ્ર માત્ર જીવસૃષ્ટિ જે માટે મહત્વપૂર્ણ નથી પરંતુ વિશ્વના હવામાન અને પાણીના ચક્ર ને પણ અસર કરતું હોય છે.
દરિયા કિનારે બેસીને મોજાનો આવાજ સંભરવાદ તો અનુભવ ખુબ શાંતિદાયક હોય છે. ને અને મનને પણ નવી તાજગી આપે છે.
હા. સમુદ્રને અદ બુદ્ધ વિશ્વની વાત પછી હવે અવકાશ અને તાળાઓની ભરેલા બ્રહ્માંડના રહસ્ય વિશે વિચારવું પણ ખૂબ રસપદ લાગે છે.
એકદમ સાચી વાત છે. બ્રહ્મણ એટલું વિસજ કે તેની સંપૂર્ણ સીમાઓ વિશે હજુ સુધી માનવજાતને ચોક્કસ માહિતી પ્રાપ્ત થઈ શકી નથી.
ચમકતા અસંખ્ય તારાઓને જો ત મન અનેક પ્રશ્ન જનતા હોય છે અને જિજ્ઞાસા સતત વધતી જ રહેતી હોય છે.
વૈજ્ઞાનિકો આધુનિક સંસાધનોની વદથી ગ્રહો તારાઓ ને આકાશ સ રંગોણા અભ્યાસ કરીને નવી નવી માહિતી શોધતા જ રહે છે.
વિશે સંશોધન ચાલી રહ્યું છે જેના પરિણામો ભવિષ્યના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
હકાશત્ર્રીઓ લાંબી તૈયારી પછી અકાશમાં જઈને વિવિધ પ્રયોગ કરે છે અને માનવજાતના જ્ઞાનમાં પણ વધારો કરે છે
બ્રહ્માંડના રહસ્ય વિશે વિચારતા હવે માનવ ઇતિહાસની મહાન શોધો અને આવિષ્કારોની રસપ્રદ વાતો યાદ આવે છે.
હા માનવ ઇતિહાસમાં થયેલી મહણ શોધો એ જીવન એ વધુ સ સરળ બનાવ્યું છે. અને સમાજના વિકાસને નવી દિસા પન આપી છે.
ચક્રની સોધથી લઈને આધુનિક સંચાર સાધનો સુધી, દરેક આવિસ્કારએ માનવજાતની પ્રગતિમાં મહજવપૂર્ણ યોગદાન આપ્યું છે.
વિજ્ઞાન અને તકનીક બી વિકાસના કારણે આજે લોકો દૂરના વિસ્તારો સાથે પન ઝદપથી સંપર્ક સ્થાપિત કરી સકે છે.
હા, ઘણા મહાન સંસોધકો, વરસો સુધી મહેનત કરીને નવી સોધ કરતા હોય છે, જેના કારણે વિશ્વને અનેક. ક્લબ મળ્યા છે.
તો સુવિધાઓ વધાતી નથી, પઅંતુ શિક્ષન, આરોગ્ય અને વિવિધ સેત્રોમાં વિકાશની તકો પન ઊભી કરે છે.
દરમિયાન મને પ્રાચીન સંસ્કૃતિઓના જીવન અને તેમની અદભુત પરંપરાઓ વિશે જાણવાની ઉત્સુકતા થાય છે.
ચોક્કસ જાણીએ. પ્રાચીન સંસ્કૃતિઓએ માનવ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને તેમની પરંપરાઓ આજે પણ પ્રેરણા આપે છે.
તે સામેના લોકો પાસે આધુનિક સાધનો ન હતા, છતાં તેઓ કલા સ્થાપત્ય અને જ્ઞાનના સેત્રમાં અદભુત પ્રગતિ કરતા હતા.
પ્રાચીન નગોરી રચના. અને તેમની વ્યવસ્થાઓનું અધ્યન કરતા તેઓના વિચારેની ઉ ઊંડાઈ અને કુશવેટા સ્પષ્ટ જોવા મળે છે ને!
હા, વિવિધ સંસ્કૃતિઓની ભસાઓ, વસ્ત્રો ખોરાક, અને જીવન સૈલીમાં રહેલી વિસીસતાઓ માનવ ઇતિહાસને વધુ રસપ્રદ બનાવે છે.
ઇતિહાસનું જ્ઞાન મેરવવાથી, આપને ભૂતકાળની સફળતાઓ અણે પરકારોમાંથી સીખીને ભવિષ્ય માતે સારી તૈયારી કરી સકીએ છીએ.
હા ઇતિહાસની આ રસપ્રદ. ચચા પછી વિશ્વ બંને વિ. વિધ લોક પરંપરાઓ. અને તહેવારોના અનોખા મહત્વ વિશે પણ ઘણું જાણવા મળે છે.
હા વિશ્વભ ના તહેવારો લોકો ના જીવનમાં. આનંદ ઉત્સાહ અને એકતા લાવે છે તેમજ સાંસ્કૃતિક પરંપરાઓને જીવન રાખવામાં મદદરૂપ પણ બને છે.
દરેક પ્રદેશના તહેવારોની ઉજવણીની રીત. અલગ અલગ હોય છે છતાં બધા તહેવારોમાં ખુશી. અને મળવાની ભાવના જોવા મળે છે.
લોકો પોતાના પરિવારજનો અને મિત્રો સાથે. તે સમય વિતાવે છે જેના કારણે સંબંધ વધુ મજબૂત બનતા જાય છે.
અને લોક પરંપરાઓ પેઢી દર પેઢી આગળ વધતી જ રહે છે અને તે સમાજની ઓળખ તેમજ વારસાને જાળવી રાખે છે.
તહેવારોમાં પરંપરા. બરા ગત ભોજન. સંગીત અને નૃત્ય ન વિશેષ મહત્વ હોય છે જે ઉજવણીને વધુ રંગીન અને યાદગાર બનાવે છે.